હા આવે છે તમને અવાજ આવે છે મારો
હહ મને પણ કમ્પ્લીટ આવે છે તમારો અવાજ
હા તો આજે આપડે કાક વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ માટે જે અપ્લાય કરતા હોય પછે એના વિશે વાત કરીએ.
હા એતો એતો વાત સાચી છે. વિદ્યાર્થીઓએ પાર્ટ ટાઈમ જોબ કરવી જ જોઈએ. એના સાથે સાથે અભ્યાસ સાથે સાથે થોડી ઘણી કમાણી પણ થઈ જાય.
થીએ એનો ખર્ચો પણ કાઢી લે ને તો પણ એના માતા પિતાને થો ઘણી સહાય થઈ જાય. છે અને રાહત થઈ જાય છે ફી ભરવામાં એવી રીતે કારણ કે કોલેજની ફી પંદર હજારને વીસ હજાર હોય છે છ મહિનાની તો એને મહિને દસ હજાર રૂપિયા કમાતો હોય પાર્ટ ટાઈમ જોબમાંથી તો પછી એ ની ફી સરળતાથી ભરી શકે.
હા એજ ને અને પાછુ બીજું કાંઈ ની આવાનું ને જવાનું જે ખર્ચોમાં વધાર થાય છે અને પછી જે નાસ્થા પાણીનો જે ખર્ચો એ બધું પરચુંરણ ખર્ચો એ બધું કરી દે ને તો એટલી થોડી રાહત થઈ જાય.
હા મને પણ આવી રીતે એક એપ્લિકેશન હતી તો એ એપ્લિકેશન ઉપર તમને ટાસ્ક કરવાના હોય એ પાર્ટ ટાઈમ જોબ જેવું જ છે. એમાં તમે પૈસા કમાવી શકો મહિને પાંચ હજાર કે એટલા
એ પણ સારું જ કેવાય ને કે આપડે એપ બેઠે બેઠે જેમ નવરા હોઈએ એક બે કલાક તો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણું ખર્ચમાં પણ રાહત મળી રે બીજું
હા એ તો છે. તમારી જોડે એવી કોઈ બીજી અધર્સ એપ્લિકેશનો છે એવી કે કા પછી કોઈ જોબસ એવી પ્લીઝ તમે કે આવી રીતે આપણેે કરીએ તો કામ આવે આપણને એ રીતે
હા એનામાં એવું પણ હોય છે કે આપડે જો આપડે જે ભણવામાં હોશિયાર હોઈએ ને એવું બધું હોય તો આપણે ઓનલાઈન પ્રમોશન એ ક્લાસ આવે છે ને કલાસમાં આ બને હારી સાઇડ જે એક બે વિદ્યાર્થીઓને આપડે કહીએ કે આડોશી પાડોશી મને રહેતા હોય અને એમને કહીએ કે અડધો એમ કલાક માટેનો લેક્ચર હોય અને આપડે એટલું ભણાવીએ તો પણ ચાલે. પછી ડેટા એન્ટ્રીનું કામ આવે છે તમને ખબર હોય તો આપણે જેમ બીકોમ કે એવું કોઈ પણ કરેલું હોય ને નવ વાગ્યા માર મામા તો એનામાં ડેટા એટ્રીમાં હેને એક એકસેલ કે વર્ડ કે પાવર પોઈન્ટ એ બધું ફાવતું હોય ને તો એના માટે વધારે પગાર નથી હોતો પણ તમે થોડો ઘણો ખર્ચો તમે કાઢી શકો છો.
એટલે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ એવું ને
હા બેઝિક એટલે ખાલી માઈક્રોસોફ્ટની જે બધુ છે ને એકસેલ પાવર પોઈન્ટની એમ બધુ આવડે જુએ બીજું કાંઈ ના ના આવડતું પણ ચાલે એમ
હા એ તો છે અને આમાં મેં સાંભળ્યું છે તો એમાં આપણા જેવા આપણે મતલબ જે મધ્યમ સીટી છે એમાં તો એવું કોઈ જલ્દી જોયું નથી મેં પાર્ટ ટાઈમ જોબ કરતું હોય એવું પરંતુ આમ ખાલી મેં ઓનલાઈન રીલસોમાં ને એવી રીતે સાંભળ્યું છે કે પાર્ટ ટાઈમ જોબ કરે છે ને આવી રીતે પણ મેં ખરેખરમાં તો કોઈને જોયા નથી શું જોબ મળતી પણ હોય છે આવી રીતે પાર્ટ ટાઈમ
અરે મળે છે એનામાં જો આ ફિલ્પગાર્ડ ને એમ બધી એપ્લિકેશનો છે ને એમાં ને આવે છે એમાં કેવું હોય આવ કે આપડે કોઈ પણ એ વસ્તુ છે ધારો કે મોબાઈલ નું કવર કેવાય કે બધું છે બરાબર એ સો રૂપિયાનું કવડ છે તેનામાં ઓપ્શન આવી તમે આને સોની વસ્તુ એકસોને પચા વેચી આપો એનામથી ઉપરના પાંત્રીસ કે ચાલીસ રૂપિયા તમારા અને બીજા બધા મેશો કે એમ ના આવી જાય એટલે આવી રીતે મળતા હોય છે
હા એ તો છે અને પાછું મેં એવું પણ સાંભળ્યું છે ઘણી જગ્યાએ કે કંક તમારે અંદર મોટું કામ નથી હોતું ખાલી બોક્સમાં તમારે ગણીને બોલ પેન્સિલો કેવી રીતે ભરવાનું હોય છે અને ખરાબ પીસ હોય તો એમને સાઈડમાં કરતું રહેેવાનું આના કરવાના તમને પૈસા મળે છે, આવી રીતે જોબ કરવાના તમારે ઘરે સામાન આવી જાય તમે કોલ ક રો એટલે અને ડિલિવર બોય પાછો તમારે લઈ જાય જયારે થઈ જાય ને એટલું કામ એટલે
હા એવા હમ હા એ તો મધા ખાય છે ને મસાલાની બધું અધ એનામી એવું છે આસ બાંધવાનું એ આપણું કામ એટલું જ મસાલ બાંધી ને ખાલી આપી દેવાનું બસ કાઈ ના પણ એના પૈસા પણ સારા એવા મળતા હોય એક મસાલાને એક ઉપયોગ કેવો અડધો ઉપયોગ એવો મળતું હોય તો આપડે સો કરીએ તો પચાસ મળે એવી રીતે મળતા હોય
હા એટલે તમે પછી ઘરના તમે જેટલા ભેગા થઈને કરી શકો એટલા કરી શકાય
હા ને આપડે પાશુ આપડું કામ બતાવી ને જયારે હોઈએ એટલે આપડે કરી દેવાનું માછી એમને એવું તેવુ હતું ને તે કે કે આટલું ફિક્સ કરી જ દેવું એવું નથી હો તુ કે આપડું આપડે થાય એટલું કરવાનું બાકી બધું મૂકી દેવાનું
તમે કીધું કે કોમ્પ્યુટર ઉપર એન્ટ્રી કરવાનું ને એ બધી જે કામો હોય છે, ને ઓનલાઈન વ ર્કિંગનું એ બધામાં તો ફુલ ટાઈમ જોબ વાળા ને પણ બેરોજગાર બેઠા તો પછી પાર્ટ ટાઈમ જોબ તો કેવાને આવતા શે
ટાઈમ આપે છે એ ને આમ શું હોય છે કે એટલા એમને બધાને પગાર ઊંચા આપતા હોય છે. એટલે મગર બી એમને જ ચાલતું નથી અને આજે બધા કરતા હોય ને પાટ ટાઈમ એમને ઓછા પૈસામાં બધ કામ એ ને એટલું જ કરી નાખે છે, એટલે
હા, એટલે તો કદાચ કંપનીને પાર્ટ ટાઈમ વાળા પોસાય અને એક ફૂલ ટાઈમની જગ યા બે પાર્ટ ટાઈમ જોબ વાળા રાખી લે તો એમને વધારે કામ કરી શકે
અને એમને શું થાય કે ઓમ હજાર આપવાના હોય હ પાંચસોમા થતું હોય કામ ત પાંચસોમા ના આપી દે પણ ભલે ને થોડ ટાઈમ વધારે થાય એમને પણ એટલી બધી ઉતાવળ નથી હોતી એટલે એ હેને આવી રીતે પાટ ટાઈમ જે હોય ને કરતા હોય એમને જ બધા આપે કામ
હા એ તો મેં જોયું છે, અને પાછું પાર્ટ ટાઈમ વાળાર જોબ કરતા ને એમના ઉપર એટલું બધું પ્રેશર નથી હોતું કામ તમારે આટલું પૂરું જ કરી લેવાનું કેવી રીતે
હા, એટલે સાંજે નવરા હોય, બપોરે નવરા હોય, સવારે વેલા નવરા હોય આપડે જયારે કરવું હોય ત્યારે કરી શકીએ
હા એ તો છે. પછી કેટલીક ઓનલાઈનો એપ્લિકેશનો પણ છે, જેમ કે કાર્યા છે પછી યોગો કરીને છે, પછી અતા રોલ કરીને છે, આ બધી એપ્લિ વયુ પોઈન્ટ છે. આ બધી એપ્લિકેશનો પણ એવું જ હોય છે, કે તમારી અંદર સર્વે ટાસ્ક એવું બધું આવે તો તમારે પૂરું કરવાનું એમના તમને પોઈન્ટ મળે અને પછી તમે એ પોઈન્ટસને ઓનલાઈન શોપિંગ માટે વાપરી હકો કે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો કેવી રીતે બધું થઈ જતું હોય છે.
હા એ પણ થતું પછી હજી એક ઓપ્શન આવે છે. હવે બધાને સ્વિગી ને બધું જે હેને બધું ઓનલાઈન ખાવાનું માંગ આવતા હોય છે. ને આપળી હોય તો એનામાં હેને આઈડી ક લોગ ઈન કરવાની હોય છે, આપણે આઈડી લોગ ઈન કરીએે ને ત્યારે જ આપણને ખાલી હ એલી એલીવરીગનો ઓપશન આવે એટલે આપડે જયારે પણ નવરઈયએ ત્યારે એનું કામ આપડે કરી શકીએ સાંજ નવરય સાંજે કામ કરી શએ બપોરે નવરાજ બપોરે કરી શ એક બે કલાક આપડે કરવાનું હોય.
હા મેં જોયું છે એ પણ જોયું છે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં આવ મારે તમારે લિડ ઇન્ટરલ કરી ક એપ્લિકેશન આવે. ્િકેશનમાં તમે ચેક કરી શકો આવી રીતે એના તમે જોબ પણ લઈ શકો કોકને કોઈક જગ ઉપર સામાન પહંચાડવાનું હોય તો તમે સામાન તમે એ જગ્યા ઉપર પહોંચાડી શકો ડેલી કરવાનું અને તમને એના પૈસા મળે વિથ તમારું જે પેટ્રોલ ભર્યુંય એ બધું એ કંપની તરફથી ઉપરથી તમને જે એકસ્ટ્રા પૈસા આપે એ તમારી જોબ ના માટે ના એવી રીતે
હા એવી રીતે મળતું હોય છે ને છું આપડને જો બધું આવડતું હોય ને કોમ્પ્યુટર કે બધું એ જે તમે કીધું હતું ને આપડે પેલા માતક કે એસેલ બાર એનામાં સારી એવી મળે છે જોબ કારણ કેમ બધું હવે એને ઓનલાઈન થતું જાય છે.
હા એ તો છે.
નાનો એવો તો એમ એન્ટ્રી વધારે હોય કાર કે એક બેન વસ્ને એવા આવે એટલે એવી બની જાય હ તાર કે એનું નામ હોય કે એનું સરનામું હોય મોબાઈલ નંબર હોય અમુક અમુક મા હું થાય કે અમુક ને ત્યારે કે નાંબર લખેલો ના હોય કે પી પછી નામ હોય તો આખું ના હોય સરનેમ ના હોય.. આવું બધું હોય ને બધી એન્ટ્રી હોય હર્ખિંગ કરવાની હોય. આવી હે ને આવા આમ બઉુ છે મતલબ અને એ વધતા જ જવાના છે એ ઓછા તો થવાના જ નથી
હા એ તો છે.
એટલે હરિંગ નોકરી બહ સારી એવી મળી જાય એમાં કક કરવાનું પણ નથી હોત બધું અંદર જ થઇ જજ ખાલી એક વાર સમજવાની જરૂર છે આપડે.
હા એ તો છે ખાલી એક વાર સમજવાની જ જરૂર પડે છે અને પાછું વાત એ.
કે જો આપડે ને બધા આઈડયો મને આવે છે તમે સાંભળ્યું હોય તો યુટ્યુબમાં ફેસબુકમાં તે બધા રેડયો ની હે ને. આપ ખાલી એડિટિંગ કરવાનું હોય આપે જારે. નવરા હો નેઓઘડિયો એડિટ કરીને આપી દેવાનું આવા કામ પણ હોય છે. એ આપણી બાજુ તો હજી ઓછા હોય છે પણ જે મોટા મોટા શહેરો છે એનામાં બહ વધારો હોય છે. તો આવી નોકરી પણ આપણે આ ટાઈમ કરી શકીએ.
છે. ને પાછું
પછી આપ ગ્રાફિક્સ ડિઝાઇન કરવાની હોય તમે આપડી ફોટાની હોય કે બધી અલગ અલગ તો એ બનાવે ખાલી પેલામને માટે કઈને ફોટો મૂકવાનું હોય તમને સાંભળ્યું હોય. ફોટો ખાલી અડિંગ દઈ ખાલી એડિટ કરવાના પૈસામાં બહ સારા એવા મળે છે. પાર્ટ ટાઈમ એમાં અડધો કલાકનું કામ નથી હોતું. અને એના પૈસા સારા મળે આવી નોકરી પણ કરી શકાય.
હા એ તો છે. આવી બધી નોકરીઓ કરી શકાયને એનાથી વધારે કઈ નહી તો તમે જો કોલેજમાં ભણતા હોય કે સ્કૂલમાં ભણતા હોય તો તમે સ્કૂલની ફીસ, ટ્યુશન ફીસ, આ બધું તમે તમા જાતે કાઢેલો ને તો તમારા માતા પિતાને પણ એના કારણે થોડી
અનેવું કરતા હોયને તો જો તમને થોડું થોડું સોફ્ટવેર બનાવતા આવડતું હોય. તો અધ નાના નાના વેપારીઓ છે એમને નાના નાના સોફ જોતા હોય છે ખાલી લ કરવાના કે મેલ બનાવવાનું એવું હા આનું નાનું જ હોય સોફ્ટવેર. આપડે એવું બનાવીને આપીએે ને તો એ પૈસા સારા એવા મળી જાય છે.
હા એ તો છે એમાં પૈસા સારા અને આમ પણ આ વખતે મેં જોયું હતું ને તો મારામાં એક લિસ્ટ આવતું હતું તો એ લિસ્ટમાં જોબમાં એને એમસી એ હતું ને જે એમએસ સી એ એ સેલેરીમાં પણ આમ પણ જો તમે ફૂલ ટાઈમ કરતા હોય ને તો પણ એની સેલેરીમાં કંઈક પાંચસો ટકાનો વધારો થતો હતો દસ વર્ષની અંદર. અને જયારે બીજા બધા કોર્સમાં બી કોમમાં, બીબી એમાં એ બધામાં બસો અડતાલીસ, બસો તેતાલીસ એટલા ટકા નો વધારો થાય દસ વર્ષમાં તમારી સેલેરી હોય ને એના કરતા.
હ એ તો છે. એનામાં એક ઓપ્શન શું છે. આ ટાઈમની અંદર કેજ તમે શીખેલા હો આટલું બધું તમને હોલ ટાઈમ મળી જોબ પણ આસાની થી મળી જાય છે. અને તમને બધા કામ આવડતા હોય એટલે એક્સપિરયન્સ થઈ ગયો હોય.
હા એ તો છે અને પાછું એટલા માટે જ કદાચ કોલેજ વાળા જે હોય છે. એ લાસ્ટ સેમમાં આપને ઇન્ટર્નશીપ કરવા માટે કહે છે. પ્રોજેક્ટ બનાવા છે. એટલે એ એવું થય ને પાર્ટ ટાઈમ જોબ જેવું થયું ને.
હા એ તો એવું જ થઇ જાય.
કંપની માં રેવાનું શીખવાનું. સારું તો હ સાલ
ઓ સારું બાઈ.